હમ
કે દસ મિનિ ફોન કટ કર કે
તો તું ત્યાંથી બી થાય શકે
મારેમાં આપ જ નું અભયન ની કરતું
તમામ મનેમને ખબર છે.
એમટને બેરાને હું આમ જ પડે
ચપનું
હા
તુ જે આટ લેખા કર હા બ પોતે હ એટ સાચી વાતટે બખ બ ગડાન તો કેટલી કામી થઈ ગ વ્ચે
ક
બરાબર બસડવા પડે હા છે, બહ કાલ ઠેકએ કાલે મે જોઈ દજ આખી ત લાગલો ફોન બ
બ
ક આવ શક્યારે બ બ
એટલી ઊઘવતી હતી પણ
બોલી તો ભાઈ લોકો ક્યાં ક્યાં ના ત્યાં અર લાવ લ હમ.
બતી કાલે બધંધહી લાગલ ત લોકોગ.
હમ.
બ.
બોલું વરાહટ આવવાનું હોય તેવું તમાર બાજુ કરેલું છે.
અહીયા થોડા થોડા તડકામ.
હ હજુ તડકો જ છે પણ બધું ખેંચાય ના આવ હ અહિયાયા બાજુ પણન.
અને છોલે બે હા દાવ એ ન આવે.
પ ફીટ થઈ ગયું મસ્ત આવે અહી મસ્ત ફિટ થઈ ગયું બધું.
સારું બ.
બ હજુ બેક. અજ ગળ મારે.
મોરમ ક મન્ટોળ.
મહરમને મટોળવી.
તલા ખાના જ.
પેચ.
ઓછું કરવાના.
હમ. એક બે. બોલો.
મી પછી વ્યવસ્થિત લાગે આમ ઘ જવું હને.
હવે ભાઈ ના બહુ મો. થઈ પણ હવે એટલે તો બહ સારબરે બલ.
તો ડ હું બટાનુંમ બ આજ બાજુ ત ગયો તો દ હું જામ.
અમાર આમ અંદર લાગે છૂટું જ જ અમારે એમ.
હમ એટલે અલગ જ ખનું મિન સાજુ બાજુટ. આમ ગલાડે હું તમારા જાઉં તમારા બી બો અમા ડાયરેક્ટ ગલી જ આવી જાય બટાની આમ.
હમ તો તમામાં. તા આજબાજુ આજુબાજુ મ વાંધતા જોઈ જ નહીને લાવ્યો સુટાૂટ એટલે કંઈ બી વાંધો નહી આવે એમ.
ભાઈ તો અમાર ભી એવું તો અમારો ને આ લોકો ના બેજ જ નહી આપેલું. બે જણા રસ્તા પર બવા બે જણા ઘર બવા. એવું તો પપ્પા ને અંકલ આઈ લાગલા મે બાજુ બાજુ બાજુ મા સાથે અંકલ. તે તો પેલા અંકલ બે લાગ હજુ. એટલે એ લોકો ન એમ ત્રણ ભાગવાયહીયા. એમ ત ત બે જણા અહયા બે જણ એમ. એટલે તોરે કેટલી બધી જગ્યા તું વિચાર તો એટલે. બને.
ત મસ્ત છૂટા છુટા અ ઘેર બનાવી બનાવ. પડે બરા હ અંયા તો તડકો છ. પણ ગુંંજાનગીરી વેકટભે ને જાાડ પડતા હોય ની વરરાડ આવું જોઈએ. ગજાન ગટ.
ચાલો.
બને પણ તમારે રોપાઈ જાય છે ને વરડા
હમ.
બને થઈ ગયો દ રોટટામાં થઈ ગયો.
બના ત
એમને કોઈ બુટ ન કઈ પહેરાય નને સ્લ કાર્ડઈ આવે ન પગમાં પહેરવાનું.
બલુન અવડલેે
હમ
બ
હમ
જે દબાય ને તે લોકો ને બધું આવડતું જ હોયજ અછે હે બની હમ
ચ બસ
એગ રેગલર કોલેજ જાય.
હમ
દોસ્તા લોકો કસે એટલેમ તો હને ત ત તો જાય તો જ આવડે તો કઈ આવડે
આ પણમાં તો ગમે તે તો લાગીને ચાલ થઈ જાય કાને લાગે એટલે
તોમાં
મા ફોદ માટે ગયો થ એમ
લકે કદનું આભણમાં કે કેલા તો
હા ફોનમાં ફોનમાં કેમ ન ખુલતી એમ થાય મને
ખુલે બર પરમિશન માંગે છેો ને કે તારે અલાવ કરવા પડે બધું એમ
કર હો આપણે કર હ
બોલો જલ્દી તાસ પૂરા કર બોલ
તો તેમાંથી ફોન લાગી જ જાય એ આમાંથી નેટવર્કની પગડને એવું થાય.
હ મે બા આમાં બી પાંચે જ ફોન થાય કહી કહી એક કલાક કહી થાય.
બોલને તો કાસ્કારમાં ઘેરમાં મેદ લાવ્યો હોય. કેટલા બધા બો
બંધ બહ મસ્ પવન
આ થયા કરે
બવ મસ્ત પવન આવીયે અપ
અગં કાળે ના આદો હવા હોય છે ત્યારે આપેલું વામીટ થવાની બલને
કઈ નય
મન
મને શીખબર
એ ઠડા ઠંડા પગના ઉઠું છે.
બોલ સાતસોલાેલા બેન ખલન બન ના હાથે માર પ્રાર છાશને સાતસોનેખ કેટલીગુટી
આપડી તો નવસોને ઉપર છે હળ નવસોને કેટ લ કેટલી છે બ
બોલ
ગુંંજાઈ મારા મસ
એક ફિલ્મ બનાય દીધી પાંચ
એ એની આ એ શું કરે એટને મેડની વાત કરો તો ગંજાય છે. અ પેલું વાયડી હિન્દુસ્તાનને કેટલું કે મારી આઈડી ખોલ્લી ને પછી સ્નેપ મોકલી દેવાનું એમ તે મા મનેવી એની કાલી કહી આટલા દિવસ થઈ ગયા ને ત એમને નહી ક કે મે સ્નેપ ચાલુ કરી મે કીધું પહિ પરમ દિવસે મને કીધું એ કે મે દોસ્તાર માંથી સ્નેપ મોકલાવું. એ લોકોને આઈડી આઈડિયા મોકલી કે વહીથી મે સ્નેપ મોકલા મને કે પહી કાલે કાલે કે પરમ દિવસએ મારામાં ચાલુ કર દે. ના ભહૈયા વંકી હજ્જૈ કે છે. આથી સ્નેપ મોકલાવાનું કે તથી ડબલ એ થાય. એવું બોલો પહિ કોસલી નેને કોઈ બિરલા હોય તેમાં બલો કસલી કસા નહી કામ વાળું ભી કોઈ ન મારે
બો પણ એ તો સજેશન પડીને થઈ જાય.
ની ખબર પડે ત એમ પણ એમ સ્નેપ આપડે જેટલાને મોકલાવીતી દુધ થોડીક આઈડિયા હોય પણ તો બી થોડી ખબર પડવાની જો
નંબર જો હોય ન નંબર હોય નંબર નબર જો તો સજેશન કર્યા કરે એમ સજેશનમાં આવીયા કર્યારે એમ કોઈ વાર કોઈ વાર
હમ ખબર છે તમામને
મજૂર આવે
બોલો
બોલ ને આ દવા તો મને એમથી ક્યારે પૂરી થાય એમ થાય બો પેટમાં હોય આજ અગન કાવા લાગ કાળામાં દૂધ દૂધ કંટાળો આવિયો હતો દૂધને મૂકવાનો
બોલ
કઈ નય ફાલતુ.
ફાલતુ
પાપડી ના રોપ્યો ક ક્યારે બોલું તમારે ત્યા વાડીમાં રોપ્યાને
હમ.
હ
એ થ
હા
બો નહી
હ બરું
બોલ પ તમે ડેરીમાં દૂધ પડ દ હ અવે એકઠવા કોઈ ગાયનું હ ચાલુ બી કરી દીધું પોતે તો ગેરલા ગેરલા જ આવે એ હોય તો તેવ કણ આપ્યા કરે
કઈ થાય ના
હુકોતા બધા આપીને આયો થોડુક થોડુક વિવાહ હતું મેને પેલા અંકલ લોકોને તો કેટલો દૂધ કે કેટલો આપે મને બબ્બર ભાઈ લોકો જ ભય બોલને હલો અ હલો હલો